હલો હા બોલોલો કેન ચાલના.
બસ હા. વરસાદ નું વાતાવરણ છેલે હજ કે ઘ બેઠી છું.
હા બરાબર.
આપડે અત્યારે તો સીઝન છે, ફ્રૂટની તો ફ્રૂટ ખઉં છું, અત્યારે જાંબુની સિઝન છે, તો જાંબુ ખઉં છું. કારણ કે હવે, તો જાંબુ રથયાત્રા આવશે એટલે વધારે વેચાશે અને મોંઘા, પણ મળશે
હા
અને જાંબુ ખાવાનુ આ સિઝનમા, સારું પડે
હા, એમ તો સાચી વાત છે
હમ, જાંબુમા જાંબુ શોટ બનાવું થોડોક જાામુનનોો પલ્પ બનાવીને મૂકી દઈએ, તો જાામુન સટ બનાવીને જય્યારે પણ પણ થાય તું પી લઈ જા મડમ હજી, તો પીવવાનું મજા આવે
હા.
થોડા સાથે બધું, આ સિઝનમા એની જાંબુની. વધારે આમ એ હોય, કે ભાઈ જાંબુ ખાવ તો સારું. આપણા હેલ્થ માટે. હું તો એવું જ માનું કે સિઝનમાં દરેક. એવા ફ્રૂટ ખાવા જોઈએ. અને દરેક સિઝનના ફ્રૂટ અલગ, અલગ. હોય છેજ, કુદરતે આપણને આપેલા જ છે
હા.
દવાઓ ખાવું એના કરતા સારું કે આપણે સીઝન ફ્રૂટ, ખાઈ લઈએ. તો જાંબુ. મને અત્યારે જાંબુની સિઝન છે, તો બસ જાંબુ ખાવાની મજા આવે છે.
હા, પછી હમણાં ગરમીમાં. કેરી, ને એમ બધું ખાધો.
હમ, કેરી પણ ખાધી અને. અત્યારે આલુ આવે છે, લીલા આલુ.
હા.
એકદમ રેડ કલર હોય, મરૂન એકદમ ડાર્ક કલર હોય. એ પણ આવો. હું, વધારે અત્યારે સીઝનમાં જાંબુ ખાઈલો પછી. થોડોક ટાઈમ પછી જતા, રહેશે એટલે જાંબુ મને વધારે ભાવે.
હા.
એના થળિયા હોય, તો એ પણ એટલા ઉપયોગી હોય. ડાયાબિટીસ થયો હોય, તો જાંબુનાઠળિયાનું. પઉડર કરી અને પીતા હોય છે, તો ડાયાબિટીસ.
હા, જતો એ ઓછું ઉતાારવા સારું પડે. એ સા તો.
હા.
ત્યારેુંધું ખાધું પ. ત્યારે, બધું ખાધે ખું.
હમ, ક્યારે પણ ખાધી પછી. સ્ટ્રોબેરી છે, ચેરી છે.
હા, અને ગરમીમાં તો કેરી નો રસ પણ. હા, હા બકુલ.
હા.
ના બધું તો બધા.
હા એ પણ ભાવે. આછા. ફ્રૂટ તો બધા જ ખાવ કેળા પણ સારા. શરીર માટે.
હા.
અત્યારે સિઝનમાં. કેરી છે પણ અત્યારે જાંબુ છે. લીલા આલુ છે. પછી સ્ટ્રોબેરી છે કે લીચી છે. લીચી પણ સારી લાગે. એવી સરબત બનાઈને. પીવી તો વધારે સારું લાગે.
હા. પછી એનું અલગ અલગ. પેલો ગરમી મદ્રાસ પછી. તરબૂજ કેરી એ બધું પણ બધા. હ દું.
હમ હમ.
પછી ગરમીમાં શેડી નો રસ પણ બનાતીએ.
હા એટલે વધારે સારું લાગે. સીડી ના રસ બી વધારે સારો.
હા અને ઠંડ ક આપણને. બધ બીજા બધા ફૂટ્સમાં પણ બ. ભીટામિ સય કે જે આપખલા. હેલ્થ માટે બધા સારા હોય.
હા. ગમે બધું.
એ હેલ્થ ફ્રૂટ આપણેે આમ દિવસમાં કોઈ બી એક ફ્રૂટ આમ ખાવું જોઈએ. કેપપલ છે બનાના છે. સફર જર્ની. એ એ બધું ખાવું જોઈએસ એક વખત.
બરાબર.
અને પછી વિટામિન સી વાળા. ફટ પણ ખ છે જેમ કે ત નારંગી. છે ફઇનલ પર છે. એ બધા પણ સારા છે એમાંથી સારા વિટામિન્સ મળે. પછી. જેવું સમમુક આવે એ બીધા પીવા જોએ.
હમ્મ.
હ એટલે પછી આપડે એલી. શુગર એમને એમ ખાઈએ પ ખવા એના કરતા આપડણે. ફ્રૂટસ વધ આમ ઘળય કંડ થાય તો ફ્રૂટ ખાઈએ તો સારું.
હા અમુક રેસા વાળા ફ્રૂટ હોય ઓરેન્જ છે એવું બધું. તો એ પણ. એનો જ્યુસ બનાવીને પીએ અથવા રેસા વાળા. અ ફ્રૂટ વધારે એમને પણ ખાઈએ તો આપણા. હા હમ. પેટ માટે વધારે સારું એનું જ્યુસ બી એટલું સારું. અને એ પણને ભાઈને પણ પણ.
આમળા પણ હોય છે એનું પણ જુસ બધા બનાવે.
હા આમળા ન જ્યુસ બનાવે સકા આમળા બનાવે ગળે આમળા બનાવે.
અને આથી બે હળદર મીઠામાં પછી પણ ખાય બધા.
હા હ.
એમાં પણ હા એમાં પણ સારા વિટામિ. હમ
દરેક ફ્રૂટ. સારું હા હા હા તમને ભાવે કે ના ભાવે.
હા મને ભાવે મને કેરી સૌથી વધારે ભાવે. કેરી તરબું છે બધું થોડું બધું ભાવે.
હા.
એલે ઉનાળમાં રોડ કે રખ. પછી અમુક વા રસ રસ બનાવે તો રસ ભી પછી ધ. હો એવું બધું હોય.
પછી પપૈું પણ સારું.
હા પપ્પા એવું પણ ભારે.
હ પપ્પૈું પીઠ માટે બહ સારું કગજિયાત માટે સારું અને આમ પણ. તન સારું. કે ભાઈ સવારે ઉઠીને ડાયટ કરતા હોય ને સવારે ઉઠી ને ફ્રૂટમાં તમે પપાઈું. દુખાવો તો ડાયજેસ્ટ સારું થાય છે.
હ હા
એનાથી. એટલે પપ્પાયા પપ્પાયું પણ એટલું જ સારું છે.
હા સાચી વાત તમારી. જે અલગ અલગ ફ્રૂટ સલાડ પણ. મળે છે બાર કે ફ્રૂટ ને કટ કરે જઝીણા જઝીણા. એની અંદર દૂધ ને બધું નાખીને પણ સારું લાગે.
હા એની અંદર પણ બધું નાખીએ છેીએ એની અંદર કેરી નાખે સફરજન નાખે દાડમ નાખે કીડા નાખે. જેટલું બી ફ્રૂટ હોય એટલું બધું જ ફૂટ ન ખાય
હા પછી. ા દાડમ પણ સારા આપડા બ્લડ માટે
હા.
એ એ આપણે રોજ ક એ જ્યુસ પણ બનાવીને. ભાઈ દાડમ છે. પછી ઓરેન્જ છે પાઇનેપલ એ બધા ન જ્યુસ બનાવે. મને સારું લાગે.
હા. ફ્રૂટ નું તો ફ્રૂટ સલાડ બને છે. ફ્રૂટ નું જ્યુસ બનાવ અમુક ફ્રૂટ દૂધમાં ખવા અમુક ફ્રૂટ દૂધમાં ના ખવાય ના પણ.
હા તમે તમે ને ક. હ હા હ.
હમ્મ.
તમને કઈ ફૂલ થાવ.
મને તો આલમસ બધું જ. ભાવતું જ હોય છે પણ સૌથી વધારે મને. કેરી ભાવે તરબૂજ ભાવે લીચી ભાવે. સ્ટ્રોબૅરી. આજાંબુ.
બ્લુબેરી.
હા બ્લબેરી પણ ભાવ છે એ પણ સારી લાગે.
હા એને બધ અત્યારે અલગ. કેક હોય. ક્રીમ ચી કે એવું બધું બનાવ એ સારું લાગે.
સારું લાગે હા.
હા.
તમારે તને ભાવે ફ્રૂટ સલાડ.
હા મને ભાવે ને અમુક વાર મારી મમ્મી બનાવીને તો. ભાવે અંદર. કેળા સફરજન દાડમ એ બધું નાખે ને તો એ. પછી સારું લાગે.
હમ્મ.
કેરી નો રસ પણ ભાવ પછી આજે કેરી હોય. એનો બાાતલો બના એ પણ ખાવે મને.
હા.
ગરમીમાં થોડું સારું લાગે કેરી બાપો પીએ તો.
હા એ તાની થોડી એનર્જી રહે રહે.
સારું આપડે. હવે ફરીથી કોઈ ન ટોપિક પર વાત કરીશું
સારું. હા સારું હા ચાલ.